તમને મારી અવાજ આવે છે?
હા આવે છે ને
કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
બસ હું બી મજામાં આજે છે, ને આપણે એક રસપ્રદ વિષય પર વાત કરીશું ખોરાક અને ભાવનાઓ પર
બિલકુલ બિલકુલ ખુબ સરસ વિષય છે, આ સામાન્ય રીતે લોકો ખોરાકને માત્ર શારીરિક જરૂરિયાત તરીકે જુએ છે.
હા એજ પણ વાસ્તવમાં તો અ ખોરાક છે, ને અહં માનવીય ભાવનાઓ વચ્ચે ઘણો ઊંધો સંબંધ છે ઊંડો સંબંધ છે.
હા એજ બિલકુલ કારણ કે આમ ભોજન છે, ને આ માત્ર શરીરને ઉઊર્જા આપવાનું કામ નથી કરતું પણ માનસિક જે સ્થિતિ પર પણ અસર કરે છે.
હા અને કેટલાક તો સંશોધનો પણ છે ને દર્શાવે છે, કે કેટલાક ખોરાક માણસના મૂડ પર અસર કરી શકે છે.
હા એટલે જ ને ઘણા લોકો આમ ખુશ હોય ત્યારે પણ ખાસ વાનગીઓ પસંદ કરે અને દુઃખી હોય ને ત્યારે પણ મેં તો કેટલા એવા લોકો જોયા છે.
હા, મેં પણ એવા બહ બધા લોકોને જોયા છે, કે સમાજમાં પણ જોવા મળે છે કે આનંદ ના પ્રસંગે ખાસ ભોજન તૈયાર કરવામાં આવે છે.
હા જેમ કે લગ્ન છે, જન્મ દિવસ હોય કે કોઈ પણ તહેવાર હોય કે પછી બીજી કઈ પણ આમ સેલિબ્રેશન કરવાનું હોય,
હા, અને આ પ્રસંગોમાં લોકો સાથે મળીને ભોજન કરવાની પરંપરા જ હોય છે.
હા, અને આ પરંપરા તો લોકો વચ્ચે લાગણીઓ અને મજબૂત બનાવે છે.
હા, અને ભોજન તો છે ને સામાજિક સંબંધોને અ મજબૂત બનાવવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ બની શકે છે.
તો એજ કારણ કે એક સાથે આપણે જમવાથી સ્વાદ વધે છે, અને એકતાની ભાવના પણ ઉભી થાય છે.
હા, વિવિધ સંસ્કૃતિઓમાં તો મહેમાનોને ભોજન કરાવવું અંદરનું આમ આદર નું પ્રતિક માનવામાં આવે છે.
હા, એજ ને અને બાપ આપણે જોઈએ તો ભારતમાં તો મહેમાનને આમ પહેલેથી ભોજનની ઓફર કરવી એ એક આમ સામાન્ય પરંપરા જ છે.
હા, આ બતાવે છે કે ખોરાક માત્ર પદાર્થ નથી પણ સંબંધો વ્યક્ત કરવાનું સાધન પણ છે.
હા, સાચી વાત છે કેટલાક લોકો તો એમ કહે છે કે આમ સુગંધ અને સ્વાદ ભાવનાઓ સાથે જોડાયેલા હોય છે.
હા, અને વિજ્ઞાન પણ આ વાતને સમર્થન આપે જ છે તમને ખબર છે.
હા પણ કઈ રીતે?
એટલે મગજનો જે ભાગો જે ભાગ યાદો અને ભાવનાઓ સાથે સંબંધિત છે, ને તે સુગંધ અને માહિતી સાથે પણ જોડાયેલો હોય છે, એ રીતે
હ અચ્છા એટલે જ કેટલાક સુગંધ થી આમ લોકો એને એમ જૂની જૂની ઘટનાઓ યાદ આવી જાય છે.
હા, બિલકુલ એજ અને આને છે ને ઇમોશનલ મેમરી સાથે પણ જોડાયેલી પ્રક્રિયા તરીકે પણ જોવામાં આવે એવું ખબર તમને
અને આ ખોરાકનોો ઉપયોગ તો આમ ઘણી વાર પ્રેમ અને આમ કેહેવાય ને કલજી વ્યક્તિ વ્યક્ત કરવા માટે મતલબ કરવામાં આવે કાળજી વ્યક્ત કરવા
હા, અને સમાજમાં છે ને ભોજન તૈયાર કરવું અને વહેંચવું લાગણી વ્યક્ત કરવાની એક રીત જ માનવામાં આવે.
હા, બિલકુલ અને આપણે વિવિધ દેશોમાં આ પ્રકારની આમ પરંપરાઓ જોવા મળે છે દરેક દેશની આમ અલગ અલગ પરંપરાઓ.
હા, અને કેટલાક તો સ્થળો પર છે ને ભોજન સાથે બેઠક અને વાતો પણ આમ વાર્તા ન પણ ખાસ મહત્વ હોય.
હા, એજ અને આજેની આમ જે વ્યસ્ત જીવન શૈલી છે, એમાં તો આપણે લોકો સાથે બેસીને આમ ભોજન કરવાની પરંપરા ઓછી થતી જોવા મળે છે.
હા, પણ આમ નિષ્ણાતો મને છે ને કે સાથે ભોજન કરવું સામાજિક અને માનસિક રીતે આપણને બહુ લાભદાયક રે પછી
હા, એજ ખોરાક અને આમ તણાવ વચ્ચે પણ આમ સંબંધ જોવા મળે છે.
હા, અને કેટલાક લોકો તો તણાવની સ્થિતિમાં વધુ ખોરાક લે છે એવું આપે જોયું જ હશે.
હા, કેટલાક લોકો તો ટેન્શન માં છે ને એમ ટેન્શન ના મારે ચાર પાંચ રોટલી ખાતા હોય ને તો પાંચ છ રોટલી વધારે ખાઈ લે
હા, અને કેટલાક લોકો તો તણાવમાં ઓછું પણ ખાવા માંડે કે અમુક લોકો તો મેં જોયા છે, જે ખાવાનું જ બંધ કરી દે
હા, પણ આ વ્યક્તિની માનસિકમ જે પ્રતિક્રિયા હોય ને એના પર આધારિત હોય આ બધું.
હા, એટલે તો તેથી ખોરાક અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચે છે ને આમ સંબંધ બહુ મહત્વપૂર્ણ આપણેે બહુ ઇમ્પોર્ટન્ટ છે.
હા, એજ કારણ કે સંતુલિત આહાર આમ માનસિક સ્વાસ્થ્ય માટે પણ જરૂરી માનવામાં આવે છે.
હા, એજ વિટામિન્સ મિનરલ્સ અને આમ અન્ય જે પૌષ્ટિક તત્વ છે ને મગજની આમ ક્રિયાશીલતા ને અસર કરે અને આપણું બધું સારી રીતે ચાલે.
હા, એ તેથી જ તો આમ પોષણ માટે આપણે પોષણ અને આમ માનસિક જે સુખાકારી વચ્ચે સંબંધ જોવા મળે છે.
હા અને તહેવારોમાં તો ખાસ જ વાનગીઓ કેમ બનાવવામાં આવે છે ખબર તમને?
હા કારણ કે છે ને ખોરાક ઉત્સવની ભાવના ને વધુ આમ મજબૂત બનાવે છે એટલા માટે.
હા મેં પણ એવું સાંભળ્યું છે ખરું કે ઉતરાયણ છે દિવાળી હોળી કે ઈદ જેવા તહેવારમાં ખાસ કરીને ભોજન તો જોવાવામાં મળે જ છે.
હા આ વાનગીયો આમ લોકોને તહેવાર સાથે આમ છે ને આમ એકદમ કેવાય ને કે ભાવનાત્મક રીતે આમ જોડી લે.
હા એટલે જ ઘણી વાર એક ખાસ વાનગીનું નામ સાંભળતા લોકોના તો તહેવાર યાદ આવીઈ જાય કે અ ફાફડા જલેબી બને એટલે ખબર જ હોય કે દશેરા આવવાનો છે એવી રીતે.
હા ખરેખર.
એટલે જ તો અ ખોરાક અને બાળપણ વચ્ચે પણ એક રસપ્રદ સંબંધ છે.
હા કારણ કે આમ બાળપણમાં જે મળેલી ભોજન સંબંધિત માહિતી અને આદતો આમ ઘણી વાર આપણને જીવનભર સાથે જ રહે છે.
હા તેથી તો પોષણ શિક્ષણમાં બાળકો પર ખાસ ધ્યાન આપવાનું હોય કે જયારે નાના હોય ત્યારે એમનું ખાવાનું બધું વ્યવસ્થિત થવું જોઈએ તો એમનો ગ્રોથ બરાબર થાય.
હા અને એટલે તો આમ કેહેવાય કે કારણ કે એમની સારી આદત તો નાની ઉંમરે વિકસાવ શકાય છે એનાથી આપણે.
હ અને આજે તો છે ને સોશિયલ મીડિયા પણ ખોરાક સાથે જોડાયેલું ભાવના પર બહુ જ અસર કરે.
કઈ રીતે
અરે લોકો વિવિધ વાનગીઓના ફોટા અને વિડીયો જોઈને તેને તરફ તરફ આકર્ષિત તરત જ થઈ જાય કે આ જોયું ને આવું ખાવું છે ને આવું બનાવું છે.
હા પણ કેટલીક વાર આમ ભોજનની પસંદ પણ આ રીતે પ્રભાવિત થાય છે.
હા અને રેસ્ટોરન્ટન્ડર ઇન્ડસ્ટ્રીમાં પણ આતો છે ને બહ આમ મનોવિજ્ઞાનનો ઉપયોગ કરે છે.
હ જેમ કે પ્રેઝન્ટેશન છે લાાઈટિંગ છે અને એન્વારમેન્ટ દ્વારા જે ભોજનનો અનુભવ બદલાય છે ને એ.
હા એ તો છે જે ચોક્કસ વાત છે અને એટલે જ તો એક જ વાનગી અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ અનુભવ આપે ને એ આ રીતે જ આપે.
હા એકદમ સાચી વાત આપડે બધે જઈએ અલગ અલગ જગ્યાએ તો ભલે ખાવા એક હોય પણ આમ ટેસ્ટ આખો એનો અલગ જ હોય.
હા અને ખોરાક નો સંબંધ છે ને દયા અને સંવેદના સાથે પણ જોડાવામાં આવે છે.
હા એ જ કણ કે આપત્તિના સમયમાં ભોજન વિતરણ આમ સૌથી મહત્વપૂર્ણ મદદ માનવામાં આવે છે કે આપણે આમ કોઈને આપત્તિમાં ભોજન આપીએ ને તો એ ખૂબ સારું માનવામાં આવે છે.
હા એટલે તો બધા ભોજન ખવડાવે ગરીબને ને બધાને સારા દિવસોમાં કે સારું થાય અને ભોજન જીવનની છે ને મૂળભૂત જરૂરિયાત છે.
હા એજ અને તે પેલું મનવૈયા જોનું પ્રતિક પણ છે.
હા અને કોઈ પણ સમાજની પ્રગતિનો અંદાજ તેના લોકોને મળતા પોષણથી પણ દાગ લગાડી શકાય છે.
હા એટલે જ ને તેથી પોષણ અને જે સામાજિક વિકાસ વચ્ચે પણ આમ સંબંધ કહેવાય છે.
હા અને ખોરાકની આસપાસ ઘણા ભાવનાત્મક સામાજિક અને સંસ્કૃતિક પરિમાણો જોડાયેલા પણ છે ને.
હા એજ કારણ કે આ વિષય આમ ખુબ વિશાળ છે.
હા એ તો છે જ અને અંતમાં એમ તો કહી જ શકાય કે ખોરાક મા
હા એજ એ તો સો ટકા કાની વાત છે પણ મન લાગણી સંબંધો અને સંસ્કૃતિ સાથે પણ જોડાયેલો હોય છે.
હા એ તો છે જ ઘણી વખતે તો લોકા પોતાની સંસ્કૃતિ અને પરંપરા ખોરાક દ્વારા વ્યક્ત પણ કરી લે.
હા એજ એટલે જ તો આમ કે કોઈ પ્રદેશની ખાસ વાનગી હો તે પ્રદેશની ઓળખ બની જાય છે.
હા બિલકુલ અને ખોરાક છે ને સ્થાનિક ઇતિહાસ હવામાન અને જીવનશૈલી વિશે પણ બહુ બધું કહી દે કે કેવા લોકો કેવું ખાય અને એમનો સ્વભાવ કેવો હોય એ બધું ખોરાક થી આપણને ખબર પડી જ શકે.
હા એ તો છે જ અને ખોરાકની યાદો ખોરાક અને જે યાદો છે ને એ વચ્ચે પણ આમ સંબંધ ઘણો આમ રસપ્રદ છે બહુ જ.
હા ઘણી વાર તો કોઈ ખાસ વાનગી બાળપણની કે પરિવારની સાથે વિતાયેલા ક્ષણો પણ યાદ અપાઈ દે કે આપડે ખાવાને ખ ને ત્યારે યાદ આવે કેું નાની હતી તો આવું કરતા હતા આવું કરતા હતા એવું.
હા એજ પણ મને એક પ્રશ્ન થાય છે કે શું કારણે આમ લોકો ઘણી વાર જૂની મનપસંદ વાનગીઓ શોધતા હોય છે?
હા કારણ કે તે માત્ર સ્વાદ નહીં પરંતુ ભાવનાત્મક અનુભવ પણ આપે છે એટલે
હા પણ કેટલાક લોકો તો છે ને નવા ખોરાક અજમાવવા માટે પણ આમ ઉત્સાહિત હોય છે પણ જયારે કેટલાક લોકો આમ પરંપરાગત વાનગીઓ જ પસંદ કરે જેમ કે અત્યારે આપડે જોઈએ તો અમુક લોકો આમ નવું-નવું રોજ નવું ખાવાની અમને અચ્છા હોય પણ અમુક લોકોને આમ ઘરનું જ ખાવાનું અને જે પરંપરાગત વાનગીઓ છે એ જ ખાવાનું પસંદ કરે.
હા એજ તો એ બધું છે ને બહુ ધ્યાનમાં રાખવું પડે ને એવું છે અને વ્યક્તિગત પસંદગી પણ છે આ તો વસ્તુઓ બધું એવું છે. અને આના પર તો આપડે એટલી જ વાતો કરીએ ને એટલી જ ઓછી.
એજ બિલકુલ. જ સાચું કહ્યું તે
એજ આપણેે ફરી કોઈ દિવસ આના પર વાતચીત કરીશું
ચોક્કસ